ગુડ આફ્ટરનૂન બેન. કેમ છો તમે?
ગુડ આફ્ટરનૂન હા સારું છે.
હમ તો બાકી બધું કેવું ચાલે છે તમારા સ્ટડીઝ ને બધું?
બચાવની સ્ટડીના વારાામાં તો શું કેવું કે જો છોકરી છે ને એનું હજી એ બરોબર ભણવામાં ધ્યાન છે પણ છોકરો છે ને એનું જરાક મોબાઈલમાં વધારે જરાક ધ્યાન છે. એના માટે મેં ટ્યુશન કર્યો છે એને હું ટ્યુશન બેસાડી દઉં એમ છોકરી એને ઘરે બેસીને કરાવી શકે છે પણ એ એની પાસે કરતો છે નહી અને એટલે એના માટે મેં કીધું હું એને ટ્યુશન જ બેસાડી દઉં તો એના માટે મે એને ટ્યુશનમાં બેસાડવાનું ન ક્કી છે તો ટ્યુશન ની ફી પણ હાઈફાઈ થઈ જાય છે એના માટે હું થોડોક ઘરે જોબ કરું છું જેમ કે સિલાઈ કરવી વેફર કરવી બટાકાની એ જેમ તો પછી બરોબ બરી ટ્યુશનની એમ
અચ્છા અચ્છા તો કે તમે કીધું કે આપડે છોકરી પાસે છોકરા બેસતા નથી. અત્યારના બાળકોનું માઈન્ડસેટ જ એવું થઈ ગયું છે કે આપણા ઘરમાં જ ફેસિલિટી અવેલેબલ હોય છતાં એ લોકોને એની યુઝ કરવું નથી ગમ તો તો એના થકી આપણા ઘણા પૈસા પણ વ્યર્થ જતા હોય છે જે અત્યારે સામાન્ય લો લોકોની એક પ્રોબ્લમ બની ગઈ છે. જેના કારણે ઘણા ખર્ચા વ વધી જાય છે અને આપડે બહુ ઘણું અલગ અલગ વિચારવું. પડે છે કમાણી ના સ્ત્રોતો. તો તમે જ્યાં કીધું તમે સિલાઈનું ને બટાકાની વેફરનું તો એવું તમને આઈડિયા ક્યાંથી આવ્યું કે તમે આવું બધું પણ કરી શકો છો ઘર બેઠા?
એવું આઈ મેં ખુદ જ વિચાર કર્યો કે અહીયાં અમારે બાજુમાં ને ઘણી મસા રહ્યું છે એમ થયું કે ડ્રેસ સુધી કેવી રીતે કરી શકું થોડું તાજું નથી હોતું તો હું બટાકાની વેફર કરીને તો આ પણ
હમ હમ તો એમાં તમને કેટલું પ્રોફિટ થાય તમે સિલાઈ કરો એ વધારે તમને ઈઝી અને પ્રોફિટેબલ લાગે છે
એમાં પણ થોડું થોડુ જાજુ બટે વેફર કે નીકળી જાય ખરું બચાવની ફીવુ ને ટ્યુશન ની ફી ની નીકળી જાય ખરું એમ થોડું જાજુ મારા હસબન્ડ લઈ આવે.
હમ હમ આજની મોંઘવારી ના ટઇમાં એવો ટાઈમ આવી ગયો છે કે એક એક માણસ કમાય તો એમાં ચાલે જ નહીં ઘર આ
હ હા થોડું જાજુ તો આપડે એને ટેકો દેવો જ પડે એમ
તો એના માટે પણ હુનર જરૂરી છે. જેમ કે તમે કીધું તમે સિલાઈ કરો છો તમારી પાસે હુનર છે તો તમે કરી શકો છો રાઈટ સિલાઈ કે એવું કોઈ પણ કામ
હા હા અને થોડું જાજુ હું પણ એને ઘરે બેસાડીને કરાવી શકું છું પાકું પણ એને ઘરે બેસવું જ નથી હોતું એ આપડું કઈ એટલું સાંભળે નહી એટલા માટે મારે એને ટ્યુશન બેસાડવું જ પડે અને છોકરી તો છે ને એને તો હું કહું કે ઘરે બેસીને પાકું કરો તો કરી લેએ પણ ઈ મારો છોકરો જે છે ને ટ્યુશન નહોતો જતો ને તી છતા સીત્તેર એહસ્સી ટકા તો માશાલા લઈ જ આવતો પણ હવે ટ્યુશન મોબાઈલમાં એમાં એને વધારે ધ્યાન ભટકી ગયું એટલે મારે એની માટે એને ટ્યુશન રખાવવું જ પડ્યું પછી જો ઓછા આગળ જતા ટકા આવે અને પછી આપડણે ટ્યુશન બેસાડવું એના કરતા આપડણે અત્યારથીને જ જો બેસાડી દઈ તો વાંધો નો આવે એમ
હા હા બરોબર છે અત્યારના સમયમાં મોબાઈલ પણ એક એવી વસ્તુ આવી ગઈ છે કે જે એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે જેમ કે તમે કીધું કે મોબાઈલમાં બાળકોનો જીવન એકદમ અંદર ઘુસી ગયો છે કે બાળ કો ભણવામાં ધ્યાન નથી દઈ પણ જો આપે એ સારી રીતે ઉપયોગ કરીએ તો તમે જોઈ શકો છો કે ફ્રી કોચિંગ પણ અંદર અવેલેબલ હોય છે જેનાથી તમારા ટ્યુશન ના પૈસા પણ બચી શકે છે. પણ એમાં અમુક બાળકો હોય એમાં અમુક બાર કો એવા હોય છે જે એનો સદઉપયોગ કરે છે પણ અમુક બાળકોને નોલેજ ન હોવાના કારણે તે એનો ગેર ઉપયોગ કરી નાખે છે અને તેનાથી એનો ફ્યુચર ખરાબ પણ થઈ શકે છે.
હા એજ વાત જ એ છે ને તો એઈ જો પછી કોઈ ગેમ છે કોઈ યુટ્યુબ શોર્ટ વિડિયા હોય છે ઈ જોવામાં એનો ટાઈમ કાઢે તો પછી એને ભણવાનું એમાંથી ક્યાંથી નોલેજ મળે એટલે વાત એમ છે એના માટે હું એ લોકોને મોબાઈલનો ઉપયોગ તો બ ઓછો જ કરવા દઉં છું બનતી કોશિશ તો એને બુકની ટ્યુશનમાં સ્કૂલ માં એવી રીતે જને કઢાવું
હા અને ભણવામાં વધુ ધ્યાન શકે તે માટે આપણે બાળકોનો શેડ્યુલ પણ ફિક્સ કરી શકીએ છીએ કે અડધી કલાક યા ફિર એક કલાક જ બાળકને મોબાઈલ આપવાનું કે પછી તે વિડીયોઝ જોવા માટે મોબાઈલ આપવાનો અને બારની રમત ગમતમાં વધુ ધ્યાન આપવા આપણે પ્રોત્સાહિત કરવાનું કેમ કે કે એમનો મગજ જે છે એ ઘરમાં ને ઘરમાં થોડુંક અંદર થઈ જાય છે એની જગ્યાએ જો એ બહાર જાય અને રમતગમત કરે તો એનું માઈન્ડ ફ્રેશ રહે છે. અને શરીર પણ સારું રહે છે.
હા એમ તો એને હું ક્રિકેટ રમવા માટે પણ કું છું કે ક્રિકેટ રમવા માટે જાય કોઈ બારા બગીચે એના પપ્પા સાથે બારા આટો મારવા માટે જાય
હા હા અને એનાથી તમે જોઈ શકો કે અગર કોઈ રમત ગમત એને સ્પેસિફિકલી ગમતી હોય જેમ કે ફૂટબોલ છે કે કોઈ ક્રિકેટ છે તો એ એમાં પણ તે આગળ વધીને તેનું બનાવી શકે છે એવું નથી કે એને ભણવામાં ધ્યાન નથી લાગતું. તે ભણવામાં જ આગળ વધે કોઈ રમત ગમતમાં પણ ધ્યાન એને લાગતું હોય તો તે એમાં પણ તેનુ ફ્યુચર બનાવી શકે છે સા
હમ્મ હમ્મ. હા ઈ વાત તમારી બરોબર છે.
તો એવી રીતે છે આપણે પ્રોત્સા પ્રોત્સાહન આપવું જોઈએ. અને આપણે જાણવું જોઈએ કે આપણા બાળકના મગજમાં શું ચાલે છે. અને તેને વધુ રુચિ શેમાં છે. ભણવામાં વધુ સારું હોય તો આપણે ભણવામાં તેને પ્રોત્સાહિત કરવું અને જો રમત ગમતમાં હોય તો રમતગમતમાં બે મતે આગળ તો વધી જ શકે છે. રાઈટ!
હા હા બરોબર છે તમારી વાત.
ટૂંકમાં કોઈ પણ એક જાતનો એને સારો હુનર હોવો જોઈએ પછી તે ભણવામાં પણ ચાલે પછી, તે કોઈ રમત ગમતમાં પણ ચાલે કે, પછી તમે જેમ કે કીધું સિલાઈ છે મહેંદી છે, એવી રીતના પણ તમે કોઈ પણ પ્રોત્સાહન આપી શકો છો. કેમ કે જેમ કે તમે કીધું તમારી છોકરી પણ છે, તો તમે તેને આવી બધી હુનર પણ શીખવાડી શકો છો.
હા ઈ વાત તમારી બરોબર છે.
હ હમ્મ તો એનાથી શું છે કે, જેમ કે તમે અત્યારે તમારી હસબેન્ડની હેલ્પ કરી રહ્યા છો, ‌એવી રીતના તમારા બાળક બાળકોનો પણ ફ્યુચર સારો જાય ના કેં તમે અમુક લોકો જોઈ શકો છો કે જેના પાસે કોઈ હુનર નથી હોતું. તો એ લોકો બી ઘરમાં બેસી ને કઈ કરી નથી શકતા. એ જગ્યા અત્યારે તમારી પાસે જ હુનર છે, ‌ તમે કરી શકો છો.
હા ઈ વાત તમારી બરોબર છે.
હમ્મ તો આપડે ટૂકમાં આપણા બાળકોને બધું કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ અને વધુ મોબાઈલ નો એક તો શેડ્યુલ રાખવો જોઈએ કે વધુ મોબાઈલ ના જોવે, અને એનો ગેરપયોગ ના કરે.
હા હા ઈ વાત માટે તો હું ઇન્શાલા ધ્યાન રાખીશ.
હમ્મ તો ઈ એક શેડ્યુલ પેલા પેલી તકે તમે બનાવજો, કે તમે શેડ્યુલ એક મોબાઈલમાં કે ફર પછી, તમે પેપર અને પેનમાં પણ લઈ શકો છો કે, ‌ સવારે આટલા વાગે ઉઠીને પેલા એને થોડું ઘણું વાંચવા આપ ‌ કેમ કે સવારે એવો ટાઈમ હોય છે કે બાળકોના મગજમાં તરત બેસી જાય છે. તો જો એ સવારે વેલો ઉઠી ને વાંચી તો એના મગજમાં રહે અને એના એક્ઝામમાં પણ સારા માર્ક્સ આવે.
હા હા. હું કોશિશ કરીશ એવી રીતે બનાવવાની તમે જેમ કહો છો ને એ બનાવાની કોશિશ કરીશું.
હા એવી રીતના તમે લખો કે ભલે એવું નથી કે, આખો દિવસ બેસીને વાંચતો જ રહે ‌ કે આખો દિવસ જઈને રમતો જ રહે, હર એક વસ્તુનો એક પર્ટિક્યુલર તમે ટાઈમ બનાવો. કે એક કલાકે એ વાંચે છે. પછી પંદર વીસ મિનિટ એ ટીવી જોવે છે. છે અથવા મોબાઈલ જોવે છે. પછી તે નાસ્તો પાણી કરીને પાછો વાંચવા બેસે છે એનાથી એના મગજમાં વધારે બેસશે ભણવાનું.
હા હા બરોબર છે, તમારી વાત.
હમ્મ તો એવી રીતે તમે આમ શેડ્યુલ તેમનો ગોઠવી શકો છો. અને સારી રીતે તે ભણવામાં ધ્યાન પણ દઈ શકશે, મોબાઈલમાં પણ દૂર રહેશે, રમત ગમત પણ કરી શકશે, એનાથી આખો જે દિવસ છે એ વધુ અ લાભદાયક બનશે એના માટે અને એના ફ્યુચર માટે પણ.
હા હા બરોબર છે, તમારી વાત તો હું હવે ધ્યાનમાં રાખીશ.
હા અને છોકરીઓને પણ સારી રીતે આપણે પ્રોત્સાહિત કરવી જોઈએ જેમ કે તમે કીધું તમારા છોકરાને તમે ટ્યુશનને મોકલો છો તમારી છોકરીને પણ તમે રીતે ભણવા માટે પ્રોત્સાહિત કરો યા ફ કોઈ એવા એને જેમાં રુચિ હોય જેમ કે કોઈ પણ રમત ગમ અછે કે પછી કોઈ એવી સિલાઈ કે મહેંદી છે એના માટે તમે તમારી છોકરીને પણ પ્રોત્સાહિત કરી શકો છો
હા પણ છોકરીને બેી છે ને ભણવામાં એને ઘરે જ એટલું આમ આવડી જાય છે ને કે એને કોઈ જરૂરત જ નથી હોતી એસી થી પિંચ્યાશી ટકા એને તો આમ ઘરે ટ્યુશન ના રાખતાય એને આવડી જાય છે એમ અને જરા બોરો એને ભૂલ પડે છે મેક્સ તો યુટ્યુબમાં સર્ચ કરીને ઈ કરી લે છે તો એને થોડા ઘણા દાખલા એમાંથીને આવી જાય છે કોઈ એની ફ્રેન્ડ હોય તો એક બીજા સોલ્ કરી લે છે એટલે મારે એને ટ્યુશન ની કોઈ જરૂરત નથી હોતી એના માટે અને હુનરનું તો એ મહેંદી છે ને એને ડ્રોઈંગ એટલું ફાવે છે ને તો એ મહેંદી હાથે કરી લેઈ છે તો મહેંદી પણ પોતે પણ જો જેવી રીતે કરે છે કે મહેંદી પોતે લગાવી શકે છે તો એકાબીજાને લગાવે છે મહેંદી
હમ્મ તો એ સારી વાત છે ખુબ જ સારી વાત છે કે એ બધું મનથી કરી લે છે અને એટલી સક્ષમ છે કે એને બહાર કોઈની હેલ્પ લેવા નથી જવું પડતું એ પણ એક ખુબ જ સારી વાત પછી તો આવી રીતે તમે હા તો આવી રીતે તમે તમારા બે બાળકોને પ્રોત્સાહિત કરી શકો છો અને એના ફ્યુચરને સારું બનાવવા માટે તમે એમાં યોગદાન આપી શકો છો
હા હા
તો સારું ચાલો થેન્ક યુ આપડી દસ મિનિટ ની વાત થઈ ગઈ છે હવે આપડે થોડીક વાર બાદ પછી વાત કરીશું ઓકે થેન્ક યુ
હા વેલકમ